હલો.
હલો.
હા, બોલો-બોલો.
બોલો-બોલો.
તમે કહો હવે. તમારે કેવું ચાલે છે? તમારે કેટલા ભાઈ-બહેન છે?
મારો એક જ ભાઈ છે, મિત કરીને. ઈફ એ ઓળખતા હોય તો.
શું નામ છે એનું? મીર વોહરા, ઓકે-ઓકે.
હમ્મ.
અને તમે તમ એ ભાઈ ભણે છે? પછી એ બી જોબ કરે છ?
મતલબ એનું બંનેવ જોડે ચાલુ છે. શું કહેવાય? આમાં બી કે છે, ને પછી ઇન્ટરવ્યુ ને એ આપે છે ને ચાલુ છે બધું કામ એનું.
એવું છે. કોલેજ કરે છે એ?
હા, પતી ગયું કોલેજ. ગ્રેજ્યુએશન પૂરું ગયું એનું.
અચ્છા, ઓકે-ઓકે. શું લીધું છે? સાયન્સ કે પછી?
બંનેવ ને અમારે સાયન્સ જ છે.
અરે વાહ! સરસ.
હા. એને આઈ ટી માં છે, ને મારે એ આઈ માં છે અત્યારે.
અરે વાહ! સરસ.
હમ્મ.
તો-તો પછી આઈ ટી માં સારી જોબ મલી જાય તો-તો સારું.
હા. મતલબ એનો અત્યારે ચાલુ છે. એનો એવો આઈડિયા છે કે હજુ માસ્ટર કરી લઈએ, કે અત્યારે થઈ જાય. પછી ના થાય માસ્ટર.
હા, એ તો એજ ને યાર. અત્યારે ઉમર છે, તો થઈ જાય. પછી પછી પાછળથી કરવા જઈએ તો ના મેળ પડે.
એજ. પછી એવું થાય કે કરીએ છીએ ગ્રેજ્યુએશન, ને આમા રહી જાય. ને અત્યારે ગ્રેજ્યુએશન જસ્ટ પૂરું થયું એટલે એમ કે જોડે-જોડે કરીએ ને તો પતી જાય.
હા, હાચી વાત છે. પછી રહી જાય તો રહી જ જાય. પછી મેરેજ પછી તો તમારો મેળ જ ના પડે.
પછી તો કશું ના થાય. પછી તો મતલબ રિસ્પોન્સિબિલિટી આઈ ગઈ એટલે બધું કામ ને એવું હોય
કામ, નોકરી ને પઈ છોકરાઓ ને હા. તે બધું નહીં?
હા, એટલે પછી તો કામ કરવું જ પડે અત્યારે તો કેવું કે... એક વાર ના કરો ને તો એ ચાલે.
આ જમીદાર આવ્યા પછી તો પતી ગયું.
એ કઈ ના થાય.
હમ્મ.
બોઈસ તો તોય કરે ગર્લ્સમાં તો કશું ના થાય.
હા, હા એ વાત સાચી છે, બોયસને તો કેવું છે એક વાર... એ લોકોને કેવું કે ખાલી ઘર સાચવાના હોય ને આપડે તો છોકરા આઈ જાય તો પછી... બે વરસ તો તમને સમજ જ ના પડે.
બધું ઓ શું કેવાય શું કે જોબ કરવી કે એમને સંભાળવા... કે મતલબ બે વર્ષ વચ્ચે તો એક વર્ષ જેટલો તો ગેપ આવી જ જાય- -
હા હા.
એટલે- -
એક વાર તો પેલો વહેલામાંગ છે ને એમાં વરસ તો વહેલામાં નીકળી જાય- - એટલે પ કીધૂ
અને પાછું એવું શું કેવાય કોઈ કોમ્પ્યુટર ફિલ્ડ કે એવીમાં જોબ હોય ને પાછું કેવું કે તમારે ડેવલોપ મતલબ આમ- - તરતું રહેવું પડે બાકી તો પછી તો તમારે એકવાર નીક નીકલી ગયા ને બાર તો પછી કઈ ના થાય- -
હા પછી કઈ ના થાય ઘરે બેઠા હોય તોય આપડે કરી શકીએ- -
હમ- - અત્યારે તો સોશિયલ મીડિયા વાળું છે મતલબ બઉ બધા સારું કરે છે એમાં- -
હમ સાચું. અત્યારે પેલા જેવા છોકરાઓ નહી રહ્યા ને- - અત્યારે કોમ્પ્યુટર માઇન્ડ વાળા જનો- - અત્યારે જે બોંન કરે છે એટલે મને ખબર નાખે- - એકદમ આઇ ગયા હતા.
એટલે તમારે એક જ બેબી કે બોય છે.
જે હા એક જ મારી ડોટર છે ને- -
અચ્છા અચ્છા બ નાની છોકરીને આમ બહુ મજા આવે લાઈક નાની હોય ને તો રેડી કરવાની ને બધું બહુ મજા- - જો હવે
હા મજા આવે- -
એ તો એય મોટી થઇ જશે.
હવે મોટી થઈ ગઈને એ તો હવે થર્ડ સ્ટાન્ડર્ડ માં આઈ ગઈ- -
ઓહો તો તો હવે એટલું બધું ને એમ બહુ નાના હોય ને એટલે થોડું ઓલું રહે.
ઓલું રે એટલે હવે ટેન્શન નઈ હ હવે તો જાતે કરી લે ને- -
હા થોડું ઘણું કરી લે તોય એટલું તો નહી કરવું તો પડે જ પણ- -
તારે છેને ખવડાવો હજી બી મારે ખવડાવો- -
ઓહો એ જાતે ખાય તો પૂરું ખાય નહી.
હા એ જ ને ચાર આ તો શાક આપે તો રોટલી ખાઈ લે તો શાક નહી ખાય બધું.
કંઈ નહી હવે તો મતલબ- - વધી વધીને ત્રણ ચાર વર્ષ સારી રીતે સાચવી લો પછી તો જમનું કરી જ દેવાના છે એ લોકો- -
અ કઈ તો- -
હા. શું કેહેવાય, બીજું કેવું ચાલે છે, નડિયાદ માં કેવું ફરવા લાયક પ્લેસ-
-કશું જ નહી નડીયાદ માં-
અચ્છા, મેં તો કોઈ દિવસ વિઝિટ કર્યું જ નહી એટલે કોઈ આઈડિયા નહી. કે-
-તમને આઈડિયા ના હોય, સાચી વાત. તમારા રાજકોટમાં હશે? નહી બહુ બધું-
રાજકોટમાં લાઈક સિટી છે. બાકી બધાને એવું લાગે છે કે, બહુ ફરવાનું હશે આમ તેમ બાકી- કઈ નહી, કે આમ કેવું, અમદાવાદમાં કેવું છે કાંકરિયા છે આ છે તે- -છે એવી રીતે રાજકોટમાં કોઈ સ્પેસિફિક પ્લેસ નહી, કે તમે જાઓ ના-
બરાબર.
એક ત્યાં છે, અટલ સરોવર કરીને, જે કાંકરિયા જેવું. કાંકરિયા તો બહુ વિકસિત- -કેવાય એની કમ્પેરિઝનમાં પણ કેવુંય ત્યાં આ- એક તળાવ છે ને સારું બેસવાનું છે તમે શાંતિ થી બેસી શકો. -
બરાબર.
બાકી એ છે છે ને એક બે ઝુ ને બસ એવું કઈ છે ને- -અમે લોકો તો કેવું કે, પછી બઉ બોર થયા તો કોઈ કેફેમાં બધા ફ્રેન્ડ્સ- જતા રહીએ કેમ જઈએ કે ગાર્ડન કેમ
અમારે કેવું ફરવલો ખાલી ગાર્ડન છે એમાં બી કઈ મજા નહી આવતી તો પછી આમ. હા, શું જવાનું પછી એક તો જવા જેવું તો કે ડી માટૅ જઈએ. ક્યાં તો પછી ડીઆઈ વાઈ જઈએ. બસ કા તો જુડીયો જઈએ, અને આ કપડાં લેવા જઈએ, તો સામે જ મારે બધું છે આજે બધું બધું. એટલે કશી નવાઈજ ના લાગે, ખાવા પીવાનું હોય અમારે - કશું બાર સારૂ-
હા
પૂળ હોય તો અમે જઈએ આણંદ, આણંદ માં એક મોલ છે. હા આણંદ જઈએ, આણંદ સારું છે નડિયાદ કરતાં. ફરવા લાયક છે થોડુંક, તો ત્યાં જતા રહીએ. હમ સારું
એમ તો અમારા રાજકોટમાં છે. એવું તો કઈ નહી, પણ આમ અમદાવાદ ને આમાં જેવી રીતે- -પ્લેસ છે ને એવું નહીં, બાકી એમ તો અમારી સિટીમાં એમ ડેવલપમેન્ટો છે. પણ રાજકોટમાં કેવું કે બધા ફેક્ટરીઓને વધારે છે.
હ હ બરાબર.
એટલે
હ ગીર તમારે ત્યાં હશે ને? સાચી વાત, છે તેમાં તે એક રાજકોટમાં એક- તો લેડીસને રીલ ઉતારે બઉ ખબર હસબન્ડ વાઇફ એમ એ લેકાઈ લેકાઈ ને બોલે. એ તમને વિડીિયો મોકલીશ. નામ યાદ નહી રાજકોટની છે, ખબર છે?
રાજકોટના બહું બધા છે, એટલે મને કોઈ આઈડિયા નથી.
એને બઉ રીલ અમે જોઈએ ને, તો એમાં લાઈક એક વાર કરી તો એની આઈ આઈ કરે. એ તો અમાર રાજકોટની જ છે.
ગુજરાતી કપલ છે, થોડાક આમ હાઈટ- નાના છે.
હા પતલા પતલા છે બંને.
અ પતલા પતલા છે તો તો મને કોઈ આઈડિયા નથી.
હમ એ તવા ગદા જ એલાજ
ના રિલ તો હું જાઉં છું. અને મેં એમને જોયા હોય, પણ કેવું કે તો અત્યારે માઈન્ડ માં ના આવતું હોય.
હા એ તરત જ એ માઈન્ડમાં ના આવેને.
કેમ કે અત્યારે તો શું કે બધા સોશિયલ મીડિયા પર છે ને મોસ્ટલી લોકો રીલ બનાવે છે.
હા બનાવે છે. કારણ કે એ એક એ જરિયો છે ને એનાથી પૈસા મળે ને એટલે.
હા એજ.
તમારે જેટલી લાઈક અને વ્યુ તમારા જેટલા વધે હવે યુટ્યુબમાં તમે ચેનલ બનાવો તમે કેટલાક લાઈક બને તો તો કેટલાક પૈસા કમાવતો .
એજ પણ શું કેવાય એના માટે પહેલા તો મહેનત કરવી પડે આમ તો એ વસ્તુ સારી પણ પહેલા થોડી મહેનત માંગે
હમ એમાં બધું એડિટિંગ બેડિટિંગ બધું આવે. અમને પાછો વિડિઓ
તો એ જ એડિટિંગ કરવું પડે પછી એ બધાથી પાછું થાય નને એમ મીકરી. એના માટે ટેલેન્ટ જોઈએ.
હા, સાચી વાત છે. બના બનેને રોજે રોજે કઈ રીલો બનાવવાની યાદ આવી જોઈએ ને.
એટલે તો કહુ કે આમ બધામાં શું કેહેવાય. જેની અંદર ટેલેન્ટ હોય એ જ થાય. કે કોન્ટેન્ટ વિચારવાની ઓલી કેપેસિટી હોવી જોઈએ.
હા, બસ બસ સાચી વાત છે.
પાછું કોઈનનુંં કોપી કરો તો, કોપી રાઈટ લાગી જાય.
હા, સાચી વાત છે.
એટલે આપણને તો શું કે આમ બધા કેવું કે, કે એ તો બહુ સારું છે, કે વિડિયો બનાવીને મોક કા પણ એની પાછળનું શું સ્ટ્રગલ છે. જે બનાવતો એને જ ખબર હોય.
હા, એ જે બનાવે એને જ ખબર હો અત્યારે ભાઈ મારી ડોટર પેલું એક બે બે કૂતરાઓ છે. લિઓને, રિઓ કરીને છે અને પેલો એક છોકરો છે દિલ્હીનો છે. એ અત્યારે બનાવે છે ને, અત્યારે એને કેટલા પૈસા છાપી લીધા. કેટલા એટલે કેટલા એને કેટલી બધી બાપરે મેં નામ સાંભળ્યું બી ના હશે એવી એવી ગાડીઓ લઈ લીધી એને બરાબર. અને પછી એને પોતાનું દિલ્હીમાં પ્લોટ લીધો. પછી પ્લોટ પર અત્યારે મકાન બનાવે છે. એટલે એક એ શું કરે છે, બે કૂતરાઓ એ છે ને એનાથી ડબિંગ કરાય. એટલે કોઈ નાનું છોકરું બોલે. પછી એને પેલું એડેટીગ કર્યું હશેને એ રીતે હવે, આપણને એવું લાગે કૂતરો બોલે છે. કૂતરાને બી એને કેટલો ટ્રેન કર્યો હશે. કે આ રીતે એ એક્શન કરે. આ તે બધું હવે, એને કે, કે ચાલ બેટા પેલું તારું અહિયાં સુધી લાવો. તો પેલો કૂતરો શોધી, શોધવા બી જાય. એટલે એને ટ્રેન કર્યો હશે, તો જ કરે ને એવું એ.
હા હા. એને ટ્રેન કરવો જ પડેને.
એટલી બધી એની રીલો તે અલગ અલગ અલગ અલગ રોજે કાઢે અને અત્યારે, અત્યારે કેટલો પૈસા કમાવે છે. કીધું આને બી મગજ ચાલે.
મગજને પછી અમુક લોકોની કિસ્મત બી બહુ સારી હોય.
હા, એ વાત હાચી તમારી. જેનો લા
મહેનત ને કિસ્મત બંનેવ સા સાથે હોયને, તો કંઈક થાય. એકલી મહેનત કર્યે રાખો પણ તમારા લક જ નથી તો પછી
સાાચી વાત છે. તમારે લક લક સાથ આપવું આપણે, અમુક વાર તો કેટલો માણસ ઘસાઈ જાય, તો એને મળે નહીં કશું.
એજ-એજ. એટલે લક ના હોય તો કંઈ ના થાય.
સાચી વાત.
હમ્મ.
તમારા મમ્મી પપ્પા શું કરે? મજામાં?
હા, હા. મમ્મીને અત્યારે હવે સુવાની તૈયારી કરે છે.
એમનું તો કેવું, કામ કરીન થાકી ગયા હોય, એટલે
હા તો એ, હા તો લેડીઝનું તો એવું જ હોયને યાર. મારે અમારે એવું જ છે. દસ, સાડા દસ વાગે સુઈ જ જઈએ
એ તો તમારે તો એટલું કામ હોય એટલે. હા.
તો ઘરનું, બહારનું બે ના હોય.
હા, હોય જ ને.
તો પછી. તમે ખાલી એક કલાક યોગા કરજો.
ના, ના મારું બોડી છે જ નહીં. એ કામનું છે જ ને હું યોગા કરી જ ના શકું. અરે મને થોડું કામ કરું ને તોય હું થાકી જાઉં છું.
પણ આજકાલની છોકરીઓ એવું જ છે પહેલે જ, ના એકચુલી કેવું છે અત્યારે ફૂડ માં વધુ એવું આયું છે ને
ફૂડ, હા ફૂડ નું એવું, ને કામ પહેલેથી કરેલું ના હોય ને એ ના કરી શકે.
અને તમે લોકો પહેલું બહાર નું વધારે ખાવ ને એટલે એવું થાય. હે ને? છે ને? હસી આઈ એટલે ખબર પડી ગઈ. એ તમને અત્યારે નહીં, પછી નડશે. એ તે જેટલું ખાતાન ધીરે છોડ છોડી દો.
હા. એટલે મતલબ ટ્રાય તો કરીએે છીએ, પણ કેવું કે બાર રહેવાનું હોય એટલે અવોઈડ તો કરવાનું ટ્રાય કરીએ, પણ પછી ભૂખ લાગે એટલે શું કરવું?
હા. એટલે
એ જ. હા, હા. તમારે જેવી રીતે એજ છે અમારે તો.
કંઈ વાંધો નથી એમ. હુ તો ખાલી કવ છું, ખોટુ ના લગાડતા.
અરે ના-ના. એમા શું
એક્ચ્યુલી હુ હું યોગા વિશે એવુ બધું ખબર છે ને. જો હું તમને કહેવા જાઈશને તો બે કલાકેય ઓછો પડશે.
ઓહો! હા એ થઈ ના.
એ આપણે ધીરે-ધીરે કરીશું વાત.
આ કોલ નો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે.
થઈ ગયો ને. ઓકે ચાલો બાય-બાય.
બાય-બાય.